હલો
હલો.
અવાજ આવે છે
તમારો અવાજ બરાબર નથી આવતો.
તમારો પણ નથી આવતો.
હલો
હલો
હમ્મ અવાજ આયો
હા આવ્યો
બરાબર
શું કરો છો મજામાં
બો મજામાં તમ મજામ
હા તો આપડે શું ટોપિક છે
કાલે યથ રથયાત્રા છે તો તમે શું કાલ નો ઉપવાસ રાખો છો કે પછી ભગવાનને ગમે તે પ્રસાદ બનાવીને ધરાવો છો
હા કાલે રથયાત્રા છે કાલે બીજ પણ છે
તમારું શું તું
હા તમારે કેવું હોય રમાબેન એ બીજ હોય એટલે એ ઉપવાસ કરીને પછી બીજ ભરવા જઈએ. કે ઉપવાસ રાખેલો હોય ઉપવાસ કરવાનો કોઈ ચાલતા બીજ ભરવા જાય કે કોઈ વાહનમા બેસીને બીજ ભરવા જાય.
બસ મજું કરવાનું આવે.
ચ વર્ષ કોઈ દિવસા રાખવાનો હોય પછી તમે જે માનતા માની હો. ચાલદતા જવાની ચાલતા જવાનું હોય. પછી સાંજે રાત્ર રાત્રે નું જમવાનું પણ આવે જમીને.
બરાબર સાત્વિક ભોજન
જે રથયાત્રા અમદાવાદમાં કાઢવામાં આવે છે તેમાં ઘણા બધા. પબ્લિકે ભેગી થતી હોય પછી તે તહેવાર ની ઉજવણી કરવામાં આવતી હોય. તમને જાડ છે એને.
બોલો.
ના બોલો
તો કાલે રથયાત્રા છે તો રથયાત્રા ની રજાઓ પણ હશે.
હા આ ખદવાની રજાઓ પણ આપવામાં આવતી હોય છે.
બરાબર કાલી રથયાત્રા છે તો રથયાત્રા. રથયાત્ર કઈ કળે.
બસ યાત્રા કાલે અમદાવાદ માં નીકળે પછી જઈ જગન્નાથ પુરી કહેવાય.
હા.
ઓડીશમાં ધિયાનીિક ર. અને ત્રણે એવું એવું કવાય કે એમાં અ સુભદ્રા. બલરામ અને કૃષ્ણ ભગવાન ત્રણે ભાઈ બહેન પોતાના મામાની ઘરે કાલે જાય. છે એવું એ બાબતે કેહેવામાં આવે છે.
બરાબર એમ કેહેવામાં આવે છે કે. શ્રી કૃષ્ણ ભગવાન પોતથી ભક્તોને મળવા માટે મંદિર થી બહાર નીકળે છે.
હા એ એવી માન્યતા છે બીજી કેવી માન્યતા છે કે તેઓ ત્રણે. અ નગરી થી નીકળીને પોતાની મામાની ઘરે જાય છે. એ ગણાગ તો. બનાવામાં આવેલા છે ગીત નું નામ એવું છે કે મામાની ઘરે આવ્યા. વાણીું મળવા માટે. એ ઘણા બધા ગીતો પણ આ ફેસ્ટિવલ પર બનાવામાં આવેલા હોય છે. એ્યારે ઘણી બધી જગ્યાએ કૃષ્ણ ભગવાન ના મંદિર હોય. ્યાંગળ ઘણી બધી કાલે ભી જોવા મળે છે. અ ઘણા કારે ધાર્મિક તહેવારો મનાવામાં આવે છે. કાલે એક સાથે બે ત્યવાર છે. ઘણા બધા મંદિરમાં ભીડ જોવા મળે છે અ. ધાર્મિકતા અનુભવે છે.
કાલે રથયાત્રા છે જો જે રથ હોય છે. એ આખું લાકડાનુંું બનેલું હોય છે જેની અંદર કોઈ લોખંડ ખીલ. કોઈ પ્રકારનું ધાતુ વાપરવામાં આવતું નથી. પૂરેપૂરું લાકડાનું બનાવવામાં આવે છે ત્રણે ત્રણ રથ.
હા. જેને માણસો દ્વારાજ ખેંચવામાં આવે છે અને. જ્યાં પ્રોપર જગ્યા પર લઇ જવાનું હોય ત્યાં લઈ જવામાં આવે.
હા ઘણા બધા શ્રદ્ધા શધાળ ખાલી. રથયાત્રા માં જોડા છે. અને રથયાત્રામાં જોડાશે અને દરોડા વચ્ચે. બડી રતની ખેત છે. અને એવું પણ માનવામાં આવે છે કે. રથ જયારે નીકળી તો જયારે ભગવાન ની. ઈચ્છા હોય તો જ રસ આગળ વધે છે બાકી. શ્રદ્ધાળુઓ રસ ખેંચે ધૂડી ઓળે. તો પણ દોયડા વડે ખેંચાતું નહિં, જ્યાં સુધી ભગવાન ની ઈચ્છા ના હો ઈચ્છા થાય ત્યારે જ, એની જગા પરથી રથ હલે છે.
હમ.
બોલો.
ઘણી બધી જાણ છે ને રિસેલ. હ તમે કોઈ દિવસ અમદાવાદ રથયાત્રામાં જોડાવા ગયા છ હ.
ના, ના, અમે ટીવીમાં બેઠા બેઠા જોયું છે ઘરેથી.
બરાબર, અમારા ઘરે અમારા જે દાદી હતા, એ પેલા, જયારે એમને ટાઈમ હતો, ત્યારે ખાસી એક બે વાર તેઓ જઈને આવ્યા હસે રથયાત્રામાં, ઘણું બધું એવું પબ્લિક હોય, પછી ઘણો એવ બધો પ્રશાદ કે વેચવામાં આવે છે. પછી ત્યાં ઘણા બધા એવા નાટ્ય કલાકાર પણ હોય છે જે સાઈડ પર નાટ ટ્ય એનું ભજવતા હોય. પછી એક બાજુ જે રથ ખેંચવામાં આવતો હોય ને ઘણી બધી ત્યાં પબ્લિક જોવા મળતી હોય છે.
હા. એમાં પછી કોઈ એક સ્ટોરી એવી છે કે જ્યારે રથયાત્રા નીકળી તો એક શ્રદ્ધાળુ પોતાના ગામમાંથી નીકળ્યો રથયાત્રા જોડાવા માટે. તો, એ એ વચ્ચે ઘાયલ થઈ ગયો. તો હવે જ્યારે ભાઈ શ્રદ્ધાળુ હતો, એણે ભગવાનને કહ્યું.
તમારો અવાજ બરાબર નથ આવતો.
હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી રથ આગળ વધવો ના જોઈએ. ભગવાનને એમ કહ્યું. તો રથ એક જગા પર રોકઈ ગયો હતો.
થાઈ થઈ ગયો સે એવુ.
અત્યારે એ જગ્યા ને શ્રદ્ધાળુ છે, એના નામથી ઓળખવામાં આવે છે. જેથી શ્રદ્ધાળુ યાત્રામાં જોડાયો. ત્યારે પછી, એ પછી રથ આગળ વધ્યો હતો.
બરાબર ત્યાં શ્રદ્ધાળુ નું નામ સુ હતું?
શ્રદ્ધાળુનું નામ યાદ નથી મને.
હ. ભગવાન તો એવા ભોળ દિલ ના હોય કે ગમે તે એક માણસ માટે પણ રોકાઈ જાય ઈ.
શ્રદ્ધા હોવી જરૂરી છે.
તમનેમ પ્રભુ એવું જ નહી કેતા કે મારા માટે ઘણું એવું બધું કરો ઘણું બધી વાનગી. બનાવ. પણ એક એવું હોય કે દિલમાં સાચી લાગણી હોય કે સાચો ભાવ હોય ભગવાન પ્રત્યે. ભગવાન તો એવુ એના ભૂખા હોય પછી કઈ માણસને મદદ કરવાની હોય, કઈ ઘરમાં કાર્ય કરવાનું હોય. કે તમે કોઈ અ જે બેજુબાન પશુપક્ષીઓ હોય એમને તમે કઈ ખાવાનું નીરવો. જેથી કરી પણ ભગવાન ખુસ થાય છે, પ્રભુ એવું જ નહી કેતા. તો તમે વારે વારે મંદિરે આવો જયારે હોય ત્યારે મારે મંદિરે આવી જ જાઓ. પણ પ્ર પછી એક સ્લોગન પણ છે કે માનવ સેવા એજ પ્રભુ સેવા તને કે ગઈ. કોઈ વ્યક્તિની સેવા કરો તેનું કીધેલું કાર્ય કરો તો બી ઉ ભગવાન ખુસ થાય છે તમારે ભરે એવું.
સાચી વાત. હવે જે જગન્નાથ મંદિર છે, જગતપુરી, ઓડિશામાં આયુ છે. તો એ મંદી, મંદિર બનાવટ એવી છે કે ખૂબ જ ભવ્ય છે હવે મંદિરની ઉપર આઠ ટનનો એક પથ્થર છે ગોળ અને તેની ઉપર એક ચક્ર છે હવે ચક્ર ચારે દિસાથી જોઈએ, તો એક જ દિસામાં દેખાય તમે જે પણ દિસામાંથી જુઓ
એ તમારે સામું જ દેખાય અને એના પર જે ધ્વજા છે. એ હવા થી વિપરીત વિવિધ દિશામાં ધવજો ફરકે છે.
હા એ વાત તમારી સાચી જ છે કે જે. અ મંદિરની ટોપ ઉપર જે અ. ધજા છે હા જે અલગ દિશામાં ફરખાય છે જે સાઈડ પવન આવે એ સાઈડ ગમે. તે કપડું લેરાય કે બીજા મંદિરોની ધજા પણ એ જ દિશામાં લેહરાય પણ જગન્નાથ પુરીમાં તે જગન્નાથ મંદિર છે. એની ઉપર જે ધજા છે એ વિપરીત દિશામાં લેહરાય છે.
હા.
હ અને આ કેવા કળયુગમાં ભગવાન ની ખૂબી કહેવાય. કે ભગવાન નુ એ પુરાવો કેહેવાય કે હજુ પણ હું સૃષ્ટિ પર છું એમ.
હા. તમારે શું. કેવું બીજું મંદિર વિશે.
આ. પ ટાઈમમાં તો એવું પણ થયેલું કે અચાનક ક ધ્વજા પર આગ લાગી હતી એવી. ખબર હશે તમને.
હા વચે એવું થયું.
હમ જેના બધા પક્ષીઓ ઝૂડમાં આવીને મંદિર ઉપર ફરતા હતા. બધા એવું કે કે ધજા નુ આગ લાગવું પક્ષીઓનું ઝુંડ આઈને ફરવું. જે કઈ પણ ઘટના બનવાની હશે એની જાણ હોય. કે કઈક ખરાબ ઘટવા ઘટના બનવાની હોય. એની જાણ હોય કદાચ જેના કારણે આવું ઘટી શકે કે પ્રભુ ક. શું કેવા માંગતા હોય ઘટના દ્વારા પબ્લિક માં એ બધી વાતો પણ છવાયેલી હતી.
હા ભવિષ્યમલ્લિકા તો. તેમાં આ બધું ઉલ્લેખન કરવામાં આવ્યું છે ધ્વજા. ફરવા પક્ષીઓ ઘ્વજા માં આગ લાગવું.
મારો અવાજ બરાબર આવતો નથી.
એવું.
મસ્ત થોડું બોલો.
તમે બોલો.
હમ એવા તો ઘણા બધા કૃષ્ણ ભગવાન ના તહેવાર આવે જયારે ગોકુળ આઠમ હોય. ત્યારે હું કૃષ્ણ કનૈયા લાલ નુ આખો દિવસ ઉપવાસ રાખું. પછી અ સાંજે જે એમનો બાર વાગ્યે. ત્યારે દૂધથી. અને સોજી થી શીરો બનાવીને તેમને અર્પણ કરું છું. તુલસી ની માળા બનાવીને પછી તેમને અર્પણ કરું. ફૂલ ની માળા હોય બનાઇને અર્પણ કરવું પછી. જયારે કૃષ્ણ ભગવાન નો બાર વાગે જન્મ થયેલો એવું કહેવામાં આવે. પછી જયારે બાર વાગે.
ત્યારે્યા બધું લઈ ને ફોટો લઈને. તુલસી ની માળા પહેરાવું ફૂલ ની માળા પહેરાવું. કે પછી પ્રસાદ જે બનાયેલો હોય. કે અલગ વાસણમાં લઈને સારું વાસણ એવું હોય. પછી એમાં લઈને એમને ધરાઉ. પછી તે બાદ કર્યા પછી થોડા પાણી ના છીંટા નાખી ને. છેલ્લે થોડી આરતી કરેલી હોય એને. બી આરતી મુકવામાં આવે. અને તિલક કરવામાં આવે. આખો દિવસ એમનો ઉપવાસ રાખું છું. તે દિવસે તેમની મટકી પણ ખોડવામાં આવતી હોય. જેને ગોકુળ આઠમ તરીકે ઓળખવામાં આવે કૃષ્ણ ભગવાન ના. અ ઘણા બધા તહેવાર આવતા હોય જેમાં એક તહેવાર. અ જગન્નાથ પુરી માં જે ઉજવવામાં આવે કે રથયાત્રા. જે ઘણો બધો મોટો તહેવાર ગણવામાં આવતો હોય.
બરાબર. બીજું કઈ એના વિશે તમે જાણતા હોય તો એવું કઈ.
હા.
હલો.